હલો કેમ છો,
મજામાં
હમ બસ મજામાં, શાંતિ તમે કયો?
બસ અમારે શાંતિ
ત્યાં તો વરસાદનુ માહોલ ચાલી રહ્યું છે ને,
હા વરસાદ તમારે છે કે
હા અત્યારે અમારે વરસાદ છે, ચાલુ જ છે અત્યારે હા
હા
હવે આપડે આજે વરસાદ વરસાદ ઉપર પણ અને ગામડાને, સિટી ઉપર વાત કરવી છે, થોડીક તમને માહિતી તમે મને આપશો કે ભઈ ગામડું, તમારા મતે ગામડું, તમને ગમે છે કે સિટીમાં રહેવું ગમે છે, શહેરમાં રહેવું ગમે.
હા મને તો એમ તો બે માં ગમે, પણ અમુક અમુક બે
તમે સિટીમાં રહ્યો છો કે ગામડામાં ઈ બ
ના હું તો ગામડામાં રહું છું અત્યારે, તો બે કઈને અલગ અલગ આપડે શું ગેરફાયદાઓ અને ગેરફાયદાઓ હોય. ગામડાના પોતાના ફાયદા હોય, અને સિટીના પોતા
તો તમે મને ગામડાના બતાવો, હું તમને શહેરના બતાવીશ ચલો
હા તોય પણ ચાલે હારું ગામડામાં તો જો એક તો અત્યારે ખુલ્લું વાતાવરણ હોય
અને થોડુંક આમ શહેર જેટલું પેકને એ રિતે ના હોય એમ મકાનો આમ બહુ ગીચતાવાળા ના હોય એમ, આપડે થોડાક નજીક નજીક ત એ રીતે કેમ શહેરમાં હોય એ રીતે ના હોય આમ ગામડામાં થોડુંક દૂર દૂર રહેતા હોય તો આમ થોડુંક વાતાવરણ પણ સારું હોય અને ખુલ્લું હોય એમ
બરાબર
અને બધા શું એક બીજાને આ શહેરમાં તો આમ બધા અલગ અલગ બધા રેતા હોય તો એને એટલા બીજા ઓળખતા ના હોય, એમ ગામડા તો શું નાનું હોય. તો બધા એકબીજાના લગભગ ઓળખતા હોય ને, એક બીજા ફરાતા હોય હાલતું હોય
ઘરે આવું જાવું ને જે ગામ નો ચોરો હોય ત્યાં બેસતું ને બધું થા તું હોય હળી મળીને રેતા હોય ગામડા માં
હા હા એ રીતે બધું થાતું હોય એવું આમ શહેરમાં ઓછું જોવા મળે ગામડામાં બધુ જોવા મળે એવું
ગામડામાં પછી એક એ પણ ફાયદો થાય કે જે પાક બતાવો તે તમે તમારી આ આ ખે જોઈ શકતા હો ઉગતા અને એને ખીલતા
હા એવુ હા